હા બસ મજામાં તમે કેમ છો મજામા
હા બસ હું પણ મજામાં અત્યારે નોકરીથી આવ્યો હવે
તમે નોકરી કરો છોએમ
હા નોકરી કરું છું
બરાબર બરાબર તો તમારા માટે શું સારું નોકરી કે વ્યવસાય
અ જોવા જઈએ તો બંનેના મતલબ અલગ અલગ પોઈન્ટ છે જેમ કે જેમાં જેનો રસ હોય પરિસ્થિતિ પ્રમાણે ધંધામાં કેવું તમારે પૈસા રોકવા પડે બે વર્તો કેવું કે ટાઈમ આપવો પડે અને નોકરી કેવું કે તમારે તરત પૈસાની જરૂર હોય તો તમે કરી શકો
તો સાચી વાત છે અને નોકરીમાં તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પણ ના હોય
હા ઇન્વેસ્ટમેન્ટ ના હોય જેમકે કોઈ બી જે કંપનીમાં નોકરી કરવી છે એ કંપની ની થોડી માહિતી લઈ લો કયા રોલ માટે તમે એપ્લાય કરો છો એનું થોડું વાંચી લો એટલે નોકરી તમને મળી જાય ડિગ્રી હોય તો તમારી પાસે
હ હમ હમ હમ સાચી વાત છે હા એટલે એવું કહી શકાય કે નોકરી કેવું કે એક ફિક્સ સેલેરીમાં તમને કામ કરવાનું હોય અને તમારી જે કંપનીની રિક્વાયરમેન્ટ છે તમારે બસ એ ફૂલફિલ કરવાની હોય એમની જે જરૂરિયાત છે એટલું એમને કામ કરીને આપવાનું હોય એમાં તમારે વધારાનું કઈ કરો ના કરો પેલા એનો તો કોઈ ફાયદો ન થાય પછી બીજું કે એનો જે સમય હોય એ ફિક્સ હોય તમારે વીકેન્ડમાં તમારે શનિ રવિ જો રજા રજા મળે તો મળે પછી જે જાહેર રજાઓમાં રજા મળે તો મળે એવું હોય અને નોકરીમાં તમારે બીજા કોઈની અંડર કામ કરવું પડે તમારા જે પણ ઉપર બોસ હોય કે તમારા માલિક હોય એમની અંદર તમારે કામ કરવું પડે પણ વ્યવસાયમાં એવું નથી હોતું વ્યવસાયમાં આનાથી થોડાક અ જે છે ઉલટી વસ્તુઓ હોય છે અને તમે જેમ કહ્યું એમ કે બંને વસ્તુના ફાયદા અને ગેરફાયદા જોવા મળે છે
હા એજ જેમ કે ટાઈમ ની વાત કરીએ આપડે તો નોકરીમાં કેવું કે આઠ નવ કલાક શીસો એટલું કામ. કરો બીજું પછી તમે એકદમ છૂટા ધંધામાં પાછું ઊંધું. થઈજાય કેમ સીઝન પ્રમાણે ધંધા હોય પછી રેગ્યુલર હોય સીઝન વાળા જર હોય છે તો કેવું કે મહિના એકમ એક ધાર્યું કામ કરો રાત દિવસ એક કરી દો ના હું જોવાની ના કશું જોવાનું અને પછી પાછું બીજા ત્રણ ચાર મહિના તમારે શાંતિ વાળું જીવન થઈ જાય. એટલે દોડ ધામણ પછી ધંધામાં વધારો
એ તો સાચી વાત છે અને અમુક વ્યવસાય એવો હોય કે સીઝન પ્રમાણે જ ચાલે જેમ કે આપડે ડીજે લઈ લો પછી આજેઅ જે લગ્નમાં આપણે કેટરિંગ નું કરતા હોઈએ જમવાનું નું કરતા હોઈએ પછી જે ડેકોરેશન નું કરતા હોય. એવા બધા જે છે એ કેવું હોય ઋતુ પ્રમાણે હોય કે જયારે સિઝન આવે ત્યારે તમને ફાયદો થાય ત્યારે તમારું કામ ચાલુ હોય ત્યારે પાછું બહુ જ ચાલુ હોય પછી જયારે મંદી પડે જય્યારે એ સીઝન જ જતી તો અમુકમાં પછી થોડું ટાઈમ તમારે બેસી પણ રહેવું પડે
હા એ તો સાચી વાત છે જેમ કે હું મારા પપ્પા ની જ વાત કરું તો એમનું મંડપ ડેકોરેશન નું છે કામ તો એમને કેવું હોય દિવાળી કામ હોય ઉનાળો કામ હોય. અને પેલા બે મહિના મતલબ પેલો જાન્યુઆરી ને ફેબ્રુઆરી માં ઓર્ડર આવે. બાકી આખો ટાઈમ નવ મલબ નવરા નહ પણ કેવું કેવ ઓછા ઓર્ડર આવે આ ત્રણ સિઝનમાં કેવું કે આમ બવ એકદમ ઓ રાત દિવસ એક કરીને તમારે કામ કરવું પડે
હા એ તો તમારી સાચી વાત છે. અને બીજું એવું કે નોકરીમાં તમારી એકદમ લિમિટ આઈ જાય. કે તમારે કોઈ નવીનતમ વસ્તુ કરવી હોય તો તમે ન કરી શકો એ જેની કંપની છે કે જેના ઊંદર આપડે કામ કરીએ છ છેએ એ જેટલું કે એટલું જ આપણેે કરવાનું હોય.
હા એ તો છે જેમ કે તમે કંપની મતલબ તમે બોસ હો ને તમે વ્યવસાયમાં તમે પોતાના નિયમ સેટ કરી શકો પેલામાં તમારે કૂકના નિયમ અંદર હેડવું હેડવું પડે એટલે જો તમારે ફ્રીડમ જોતી જોતી હોય ને તો ધનંધોચ કરે
અમુક લોકોને કેવું હોય છે કે પૈસા મુજબ પણ જોતા હોય છે એમ. હવે અમુક લોકોને કેવું કે થોડા મહિનાના ભલે થોડા પૈસા મળે પણ એ લોકો એમાં ખુશ હોય છે કે એ લોકોને બઉ અ બઉ મહેનત નથી કરવી પડતી બહુ એમનું દિમાગ નથી લગાવવું એમ એમને કેવું કે જેટલું આપે એટલું કરવાનું. મળી જાય મહિનાના અંતે એટલે પતી ગયું પણ અમુક લોકો જે હોય છે ને એમના જે ઈરાદા બઉ ઊંચા હોય છે એમને એવું કે આટલું પ્રોફિટ થયું તો એનાથી હવે નેક્સ્ટ યર વધારે થવું જોઈએ એનાથી વધારે થવું જોઈએ એવા જે લોકો હોય છે ને એ વ્યવસાય અ માં જતા હોય છે.
હા એ બી છે અને વ્યવસાયમાં બી બે પ્રકાર છે. એક છે કે તમે તમારી ઈચ્છાનું મતલબ કે તમને જે ગમે છે એ કામ કરો અને બીજું કે જે બોરિંગ બોરિંગ કામ છે પણ પૈસા વધારે છે. અને જે કે બોરિંગ નથી તમને ગમે છે પણ પૈસા ઓછા છે. એટલે લોકો પેશન ફોલો બી કરતા હોય છે આમાં
તો મન લાગે ત્યાં સુધી લોકો પેશન જ ફોલો કરતા હોય છે એમને જે ગમતું હોય એમાં જ એ જ ફિલ્ડમાં જતા હોય છે હવે પાછું એક ત્રીજો પ્રકાર આવે છે એવા લોકો જે બંને કરતા હોય છે નોકરી પણ કરતા હોય છે અને સાઈડમાં વ્યવસાય પણ કરતા હોય છે. યા તો વ્યવસાય કરતા હોય છે પણ એને ટેકો આપવા માટે એ નોકરી કરતા હોય છે.
હા એ તો છે એમને પાછું મગજમાં કેવું હોય કે બ અમુક લોકો લોન લઈને ધંધા કરતા હોય પણ આવા જે લો કો હોય ને નોકરીના પૈસા ઇન્વેસ્ટ કરે ધંધામાં જેથી એમને શું પાછળ જઈને નો કરી ના કરવી પડે અને પોતાનો ધંધો સેટ થઈ જાય
અને એક વસ્તુતો ખરું કે વ્યવસાય બહુ રોમાંચક છે એમ એમાં ઘણા ઘણા બધા અખતરા કરવા પડે ઘણા બધા જોખમો આવે તો એ જે વસ્તુ છે ને થોડી રોમાંચક લાગે જેમ કે એક શો આવતો તો શાર્ક ટેન્ક કરીને એની અંદર લોકો એવા એવા વિવિધ પ્રકારના આઈડિયાઝ એવી બધી યુક્તિઓ એ એવામાંથી એમના પ્રોડક્ટ લઈને આવતા હતાને કે એ લોકો જે છે એમના ગ્રાહકોની જરૂરિયાત યાતો કે એમને રોજ બરોજના જીવનમાં. કઈ જરૂરિયાતો છે એમનું પ્રોડક્ટ જે છે એ બહુ મોટું ના હોય પરંતુ એ જે છે એ જરૂરિયાતનું હોય કેવાય ને કે દરરોજ દરરોજ વપરાય એક અ નાનો પા પ્યાલો બી છે કાચનો એ પણ દરરોજ વપરાતો હોય હવે એમાં જે છે અમુક અ તકલીફો આવતી હોય જેમ કે આપણે ગરમ ચા ભરીએ તો ગરમ થઈ જાય છે તો એને નો ઈલાજ શું તો કે થર્મોકોલની સીટ લગાઈ દઈએ યા તો પછી જે મટીરિયલ આવે છે જે હીટ અબ્ઝોર્બ કરે એ મટીરિયલ લગાઈ દઈએ તો એવા બધા આઈડિયાસ થી આપણે જે છે એક મોટો વ્યવસાય ઉભો કરી શકીએ છે.
હા એ તો છે વ્યવસાયમાં પાછું કેવું કે તમારે ચડતી બી આવે નમતી બી આવે તમારે સિચ્યુએશન પ્રમાણે રહે રહેવું પડે જેમ કે નમતી આવે તો ધંધો બંધ ના કરી દેવાય અને ચડતી આવે તો લોકો કેવું ખર્ચ કરવાનું વધારે ચાલુ કરી દે પણ એ તમે એના કરતા એ પૈસા પાછા ધંધામાં ઈન્વેસ્ટ કરો ને તો તમને બઉ ફાયદો થાય પછી
હા બરાબર તમને આ ચડતી નમતી પરથી મને યાદ આવ્યું કે અ સ્ટોક માર્કેટ જે છે હેલો
હા બોલો બોલો
માર્કેટ જે છે તો એ પણ એક પ્રકારનો વ્યવસાય જ થયો ને
હા એક જોવા જઈએ તો એ પ્રકારનો વ્યવસાય જ છે જેમ કે એક એક સ્ટોકમાં લોકો પૈસા નાક નાક કરે છે તો એની ચડતી આવી જાય પ-પ-પૈસા ખેંચી લે છે તો એને સ્ટોક નીંદર આવી જાય એવું જ છે સ્ટોકમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય નો ગેમ છે.
અચ્છા બરાબર હા તો આપણેે જે છે એની અંદર એવું હોય કે એક જેમ તમે કહ્યું એમ કે સ્ટોકમાં જે છે આપણે પૈસા જે છે આપણેે આપીએ કે આપણે રોકીએ પછી જયારે એ એના સ્ટોક ના ભાવ વધે તો એ પૈસા લઈ લઈએ તો આપણેે જે રોક્યા હોય એ પૈસાથી આપણને ડબલ કે ત્રિપલ પૈસા ગે એમ જ ને
હા ડબલ કે ટ્રિપલ ના કહી શકીએ પણ જે બી મતલબ રેટ ચાલતોું હોય જેમ કે દસ ટકા મળ આપડા પૈસા ના દસ ટકા વીસ ટકા તો એમ પચાસ તો પચાસ એવીીતના
હા આ જ એક કોન્સેપ્ટ સાથે એક અફિલયટ માર્કેટિંગ કરીને ચાલે પછ
અચ્છા એમાં શું હોય
એમાં એવું હોય કે આપણે ઓનલાઈન જે પ્રોડક્ટ વેચાય છે તો જે કંપની ઓનલાઈન પ્રોડક્ટ વેચે છે તો એની પાસેથીું પ્રોડક્ટ લઉં મતલબ કે મા લેવાનું નહી મારે બીજા પર્સનને વેચવાનું એને કન્વિન્સ કરવાનું લેવા માટે અનેન જર લે તો એનું કમિશન જે છે એ મને મળે જેટલું બી નક્કી કર્યું હોય એટલું
અચ્છા અચ્છા
એને અફિલિટ માર્કેટિંગ કહેવાય
હા તો મેં વધારે સાંભળ્યું નથી હજુ
હા અત્યારે તો હા અત્યારે તો ઘણા બધા રસ્તાઓ ખુલી ગયા છે. ઘરે બેઠા નોકરી કરવાના પણ ઘણા બધા રસ્તાઓ ખુલી ગયા છે. અને ઘરે બેઠા વ્યવસાય કરવાના પણ ઘણા બધા રસ્તાઓ ખુલી જાય ગયા છે અને
એતો છે
હા અને તમે જેમ કહ્યું એમ કે બંનેના ફાયદા અને નુકસાન પણ છે આપણને સ્થિરતા જોઈતી હોય તો આપણે નોકરી કરવી જોઈએ આપણને અસ્થિરતા ચાલતી હોય આપણે જોખમો લઈ શકતા હોય અને આપણે જે છે ઉતારાને જડાવ જોઈ શકતા હોય અને આપણે આપણે જ માલિક બનવું હોય તો પછી આપણે વ્યવસાય ચરવ જોઈએ
વ્યવસાય કરો છ વાત સાચી નોકરીમાં તો તમારે એવું રેવાનું કે ભાઈ જે નિયમ છે એ પ્રમાણે ચાલવો વધારે તમે સજેશન બી ના આપીશ કો કેમ કે માન્ય ગણાય જ નહી
હા સાચી વાત છે સારું તમે મને આટલી બધી માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ આભાર
સારું ચલો પછી
આવજો
હે
હ